હલો હા હા શાંતિ છે તમને કેમ છે
શુ ચાલે આજકાલ?
હા બસ જો ઉઠ્યા અને નાસ્તો ચાનાસતો કરીને હવે થોડુંક ઘણુ ઘરનું કામ કર્યું હવે ફ્રી થયા
હ બી ફ્રી થયા મને તો કોલ કરયુ એવું છે
બાકી શું ચાલે છે તમારે ત્યાં શાંતિ છે ને?
હ ચાલ છે મને બોઉ એ થઇ ગય છે તમારો અવાજ કપાય હા બોલો બોલો
અવાજ કપાય છે આવે છે
હા હ બોલો
હા હું વિચારતી હતી આજકાલ મારા બાળકોને કહું કે મારા હસબેન્ બન ને કહું કે બધા જ એવું કરે છે જે એ લોકોનું રોજનું રૂટીન છે જે સુવા ટાઈમ પર સુવું જોઈએ ટાઈમ પર જમવું જોઈએ એ બધું બરોબર નથી લઇ રહ્યા એટલે ક્યાંકને ક્યાંક અ અ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમકે અમ ઊંઘ ખરાબ થાય તો મૂડ પણ ડિસ્ટર્બ થઈ જાય છે સવારે ઉઠીને, બાળકો અત્યારે હા બાળકો અત્યારે ને મોબાઈલમાં એટલા બિઝી થઈ ગયા છે કે સુવાનો ટાઈમ પણ અ પી જો ઊંઘ આવતી પણ હોય તો પણ એ લોકો જાણી જોઈને મોબાઈલ જોવા માટે કે ટીવી જોવા માટે એ ઊંઘ પૂરી નથી કરી રહ્યા એટલે અમ મારે તમને પણ જણાવવું હતું અને બધા જોડે મારે ડિસ્કસ કરવું હતું કે જો બાળકોને અને આપડે પોતે પણ ઊંઘવું કેટલું જરૂરી છે સમયસર જો આપણે ઊંઘ લઈેશું તો એ આપણા માટે જ ફાયદાકારક છે
હા એવું તો થાય. સા સાત કલાક તો ઊંઘ બઉ જરૂરી છે.
હા એટલે આપણને તંદુરસ્ત ત રહેવા માટે અને આપણે એકદમ તાજગીભર્યા રહેવા માટે દિવસના એ રાતના આઠ સાતથી આઠ કલાક સુવું તો જરૂરી છે.
હા એટલે જ. સાચી વાત કયે તમે. આ સાત્યા બાલકને હું કરે? આયવા સ્કૂલ માહીન આવ્યા, ટીવી જોએ, ટીવી જોઈ-જોઈ, મોબાઈલ જોવે, મોબાઈલ જોવે તો ટાઈમ થઈ જાય. એવું જ નીંદ પૂરી ના થઈ તી.
હા ક કારણ કે આજકાલ અહ બાળકોને અહ સવારની સ્કૂલો હોય છે, એટલે ઉઠવું પણ વહેલું પડતું હોય છે. સવારે વેલા ઉઠીને સ્કૂલે જવું પડતું હોય છે. પ્લસ આવીને એ લોકો ટીવી જોય છે, હોમવર્ક કરે છે, રમે છે, અને પાછા રાતના ટીવી જોવા લાગે છે.
અચ્છા એ સવારે લેટ ઉઠ ઉઠે. એવું બઉ ટાઈમ થઇ જાય.
એ વાત તમે સાચી કરી કે આજકાલ ઊંઘ પૂરતી ઊંઘ ના લેવાને કારણે એ લોક અને ઘણો બધો સોરી હહ
હા.
એના હિસાબે એ લોકોને સ્વભાવ પર પણ અસર પડે છે અને એ લોકોને જે બરોબર એ લોકોનું અહ વેટ ગેઈન થવું જોઈએ કે એ લોકોમાં જે અહ
હા સાચું કીધું. એવું નહી પણ સા ટાઈમ પર ઊંઘે તો ફ્રેશ મૂડ થાય આપનો ઓલો. ફ્રેશ મૂડ થાય છે તો બધા ચીજોમાં ફ્રેશ-ફેશ ચાલે, આભ્યાસ હોયો, કામ થયો આ બધા વસ્તીમાં સારું કામ મળે.
હા એ સાચી વાત છે તમારી, એટલે એના કારણે એ લોકો ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ શકે છે. એ લોકો ભણવામાં પણ ધ્યાન નથી આપી શકતા, અને જો જો બરાબર ઊંઘ ના લીધી હોય એના કારણે ભણવામાં ધ્યાન નથી આપ આપી શકતા, અને એ લોકોને જે એનો વિકાસ થવો જોઈએ એ એમાં પણ અસર કર કરે છે.
હા, હમ્મ.
અને આપણને પણ આંખે ડાર્ક સર્કલ આવી શકે છે, અને આપણે તણાવ જેવી પરિસ્થિતિમાં પણ મુકાઈ શકીએ છીએ. એ અહ ઘણો બધો ચિંતાનો વિષય છે. જોવા જઈએ તો.
થવા જોઈએ રોજ.
હા એટલે આપણે અહ માતા પિતા તરીકે અને આપણે પોતાને પણ એ આપ આપણે આપડું ડેલી નું રૂટીન બનાવવું જોઈએ કે આટલા વાગે જમ્યા આટલા વાગે ઉઠ્યા આટલા વાગે સુઈ જવાનું આ બધું ટાઈમ સર જો આપણે સેટ કરીને એ પ્રમાણે જ જીવન જીવીશું તો એ આપણા માટે ઘણું બધું ફાયદાકારક છે. અને આપડે જોતા હોય કે જો પૂરતી ઊંઘ ના લીધી હોય એના કારણે અહ આપણા ચહેરા પર પણ અહ ઘણી વાર એવું થાય કે પિમ્પલ્સ દેખાવા મંડે અને ચિંતાનો ચિંતા જેવી આપણે સ્થિતિ આવી જાય, કારણ કે અ લોકોને અ પૂરતી ઊંઘ ના લેવાને કારણે આખો એનો, જે, અ પેટને લઈને પણ સમસ્યા થઈ શકે છે, અ ઘણી વાર એવું બનતું હોય છે. કે પૂરતી ઊંઘના કારણે એ લોકોને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
આ વાત સચ છે એવું બી છે, ઊંઘ એ પૂરી ના થઈ તો બઉ આદમી ચીડ ચીડ કર તબેત સહી ન થયે, માથું દુખાય, એવું બી છે.
હા એટલે એ લોકો જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય ત્યાં પણ ધ્યાન કેન્દ્રિત નથી કરી સ કતા અને આખો દિવસ એનો ડિસ્ટર્બ થઈ જાય છે, એટલા માટે આપણે જરૂર પૂરતી ઊંઘ લેવી તો ખુબ જ જરૂરી છે.
હટ
હ
બસ થોડો ટાઈમ, ટાઈમ એ કરાવજો જે. ટાઈમથી ઊવાનો, ટાઈમથી ઉઠવાનો આદમીને બહુ સરલ જાય ઉંઘમાં.
હા એ તમે સાચું કીધું, આપડે રેગ્યુલર જો સુવાનો ટાઈમ અને એ રીતનું બધું ટાઈમટેબલ પ્રમાણે જો સેટ કરીશું, તો આપણા જ જીવનમાં ઘણું બધું ફાયદાકારક રેશે, આપણું મૂડ પણ સવારે સારો રેહસે. જો પૂરતી ઊંઘ ન લઈએ, તો આપને ખબર જ છે કેટલા બધા નુકસાન છે. એટલા માટે આપણેે બાળકોને પણ શીખવાડીશું અને આપડે પોતે પણ એ વસ્ તું નું ધ્યાન રાખીશું. ઘણી વાર આપણેે જોતા હોય કે આ જે વૃદ્ધ વડીલો હોય છે, એ લોકોને હવે જેમ જેમ વ વૃદ્ધ થતા જાય એ લોકોને ઊંઘ ઓછી થતી હોય છે એના કાર ણે એ લોકો નું આપણે જોયું હોય કે લોકોનો સ્વભાવમાં કેટલો ફેરફાર થઈ જતો હોય છે. અ ઘણી વાર નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થઈ જતા હોય છે અને અ એ લોકોની જે હેલ્થ છે, એમાં પણ તકલીપ પડતી હોય છે. એ ન નાની, નાની બ બાબતે એ લો કો બીમાર થઈ જતા હોય છે, આ બધું ઊંઘના કાર અપૂરતી ઊંઘ ના કારણે થતું હોય છે. હ
સાચી વાત કીધી, આ બ આ બુજુર્ગ આદમી ને એવું છ આમ નીંગ પૂરી ન થઈ, તો ગુસ્સો થઈ જાય, આ બીમારી થઈ જાય શિર દુખવા લાગે, એવું થઈ જાય.
હા સાચું કીધું. આજકાલ બાળકોમાં અને આપણા આજની જનરેશનમાં મોબા ઈલ નો, ટી વી નો એટલો બધો યુઝ કરે છે, કે લેટ નાઈટ સુધી મુવી જોતા હો ય અને અ આજકલ બધા અ ઓનલાઇન ગેમિંગ રમતા હોય એના કારણે આખું શીડ્યુલ એ લોકો ખરાબ કરે છે દિવસનું અને એના લીધે બીજા દિવસે પણ અસર થાય છે જે એને, જે એને વિકાસ જે એના થવો જોઈએ ત્યાંથી અટકી જાય છે, કારણ કે જો પૂરતી ઊંઘ ના લે તો કોઈ પણણ વસ્તુમાં એ મન લગાવીને કામ કરી શકતો નથી, આખો દિવસ બેચેન બેચેને એનો જાય છે. એના કારણે ઘણી બધી એને આડઅસર આપણને જોવા મળતી હોય છે.
પઢાઈમાં બી ધ્યાન ના આપી અપિ પાછા પાલક પઢાઈમાં ધ્યાન ના આપીએ, કામ ના બારામાં ધ્યાન ના આપીએ, આ જેમ જમવાનું સુધા ભૂલી જા મોબાઈલ ના પાછળ લાગ્યા
સાચી વાત કરી હા
મોબાઈલે જોવા માગે મોબાઈલ ના આપે તો ઊઘું બેનામે
હ
જો કે
હા સાચી વાત છે અને જો આપડણે પૂરતી ઊઘ લઈેશું તો આપડે તાજગી તાજગીભર્યો દિવસ રહેશે આપણે એકદમ માઇન્ડ ફ્રેશ રશું અને આપણેે જે કાર્ય કરવાનું હોય એમ પણ આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીશું આજકાલ આપણે જોય જ છે કે કો અ કામ કરવામાં પણ ફોકસ હોવું ખુબ જ જરૂરી છે કારણ કે જો કામ જ વ્યવસ્ા નહી કરી શકીએ તો આપણે ક્યાંકને ક્યાંક અંદરથી મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈ જતા હોય એના હિસાબે પૂરતી ઊંઘ લેવી એ આપડ પહેલે જરૂરી છે
ઊંઘ બઉ જરૂરી છે ઊંઘ ના થઈ તો બઉ તબિયત ખરાબ થઈ જાય તબિયત ખરાબ થઈ મતલબ બહુ બહુ એ થઈ જાય મેન્ટલી ખરાબ થઇ જયા માણુસ ની ઊંઘ ના થઈ તો બરાબર
હા એટલે આ બધી આપણા શરીર પર માનસિક રીતે પણ અસર થઈ શકે છે અને આપડે બીમારી પણ આવી શકે છે અ ઘણી વાર લોકોને જો ઊંઘ ના આવે તો એના લીધે ઊંઘની દવાઓ પી હોય છે લોકો એ પોતાના જે ડેલી રૂટીન છે સુવાનો ટાઈમટેબલને એમ જો એ લોકો ધ્યાન આપે તો એને દવાઓ ના ખાવી પડે અને એ બધી દવાઓને કારણે એના શરીર માં કેટલી બધી સાઈડ ઇફેક્ટ થતી હોય છે એને નથી ખબર હોતી આજ કલ લોકોનું અ વેઇટ પણ એટલું વધી રહ્યું છે કારણ કે આજે પૂરતી ઊંઘના લે લેવી અને પછી એના હિસાબે આ દવાઓ લેવી અને એના કારણે એ લોકોને આપડે જોઈ કે એનું બોડી જે વેઈટ ગેઈન થયું છે એ પણ એને ખબર નથી હોતી એના કારણે થઈ રહ્યું છે એના એના હિસાબે એ લોકો પાછી બીજી દવાઓ ચાલુ કરે છે આ બધું કેટલું એના શરીર પર અસર થાય છે એના કારણે લોકો કેટલા બધા ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે
વાત સાચી છે ચાલો પાછળ મે
ભલે ત્યારે પછી વાતો કરીે